હલો. હલો. હલો.
હલો.
મારો અવાજ આવી રહ્યો છે.
હા હા.
બેકગ્રાઉન્ડ અવાજ તો વધારે નથી આવતો
ના ના.
હા કેમ છો.
બસ મજામાં તમે
મજા આવેમાં જે હું ખૂબ જગ ટોપિક વિશે. કરવા જઈ રહ્યો છે જેનો ટોપિક છે. પર્યાવરણ પ્રદુષણ તમને ખબર જ હશે તો આજે આપણું પર્યાવરણ આજે ખુબ જ નુકસાન થઈ રહ્યું છે અને ખુબ જ પ્રદુષિત પણ થઈ રહ્યું છે. જેમ કે આજે ઘણા બધા વૃક્ષો ગોપાઈ રહ્યા છે. મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે મોટા મોટા કારખાના. ખલી રહ્યા છે મોટી મોટી કંપનીઓ ખુલી ર છે એના કારણે આજે આપણા દેશમાં ઘણું બધો નુકસાન પણ થઈ રહ્યું છે ને ઘણું બધું કેવાય ને કે પ્રદુષિત પણ થઈ રહ્યું છે. પ્રદુષણ ના કારણે આજે માનવ જીવન પર ઘણી બધી અસર પડી રહી છે જેમ કે ઘણા બધા રોગ ફાટી નીકળ્યા છે ઘણા બધા ઘણા બધાને સ્વાસ લેવામાં તકલીફ થાય છે જેવું અનેક વસ્તુ થઈ રહ્યું છે તમાર હું માનુ છે પર્યાવરણ પ્રદૂષણ વિષ
હા એ તો હાલે તો ખુબ જ વધી ગયું છે પર્યાવરણ ખરાબ ખાાય છે તેથી. બધી ઋતુઓ પણ ઋતુઓની સિઝન પણ બદલા ગઈ છે. ગમે ત્યારે ગમે તે થાય છે હમણાં ચોમાસું છે છતાં પણ ગરમી બહુ લાગે છે વરસાદ આવે ત્યારે બહ આવે અને નહીં આવે ત્યારે નહી આવતું તેથી. ઘણી બધી નુકસાન થાય છે પર્યાવરણ ને પણ ખેડૂતો જેમ કે પોતાનો પાક ઉગાડે છે પણ વધુ વરસાદને કારણે એમાં પણ એ લોકોને નુકસાન મળે છે. ને આ બધું આ બધું થવાનું કારણ એજ છે કે પ્રદુષણ વધય્યું છે. પ્રદૂષણ વધ્યું તેથી તેથી અ વાતાવરણ માટે તાપમાન પણ વધી ગયું છે અને ગમે ત્યારે ઠંડી ગમે ત્યારે ગરમી ગમે ત્યારે ગમે તે થાય છે. તેથી આપણેે. એવું કરવું જોઈએ કે વધારે વૃક્ષો વાવા જોઈએ ભલે આપણે વૃક્ષો કાપીએ પણ આપણે તેટલા તેના કરતા વધારે વાવા જોઈએ જેથી વાતાવરણ અ જળવાઈ રહી એમ અને પર્યાવરણ દિવસ છે ને એવા બધા દિવસે અમે સરકાર કહે છે કે વૃક્ષો વાવો એમ તો આપણે વાવવા જોઈએ. અને ભાભી તો જોઈએ પણ એને કેર પણ કરવી જોઈએ. અને પ્રદુષણથી બચવા તો.
બિલકુલ હા બિલકુલ સાચી વાત છે તમારી. હમ. એ ખેડૂતો માટે અઘરી સમસ્યા બની ગઈ છે પાણી બીજા બધા હું તકલીફ. બીજા બધા ને તકલીફ પડી છે કારણ કે કારણ કે આજે ખેડૂત જેવા અ વ્યક્તિઓને અવગડ પડે છે કારણ કે તે લોકોને પૂરતું પાણી મળી રહેતું નથી, પૂરતી આબોહવા મળી રહેતી નથી. પૂરતું પોષકતત્વ મળી રહેતો નથી અનાજને તેથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અ અનાજનો પાક સારો થતો નથી આજકાલ આપણા ભારતમાં કારણ કે પ્રદુષણની માત્રા એટલી બધી વધી ગઈ છે. કે ખેતરો પણ અમુક તો બંજર થવા લાગ્યા છે જેમાં કોઈ પાક જ લઈ શકતા નથી આપડે. અને તેમાં કોઈ ઉગી જ શકતું નથી. તો એ આપણા માટે બહુ ખરાબજનક વાત કહેવાય. તમારું શું માનવું છે એના પર. હલો. હા અવાજ આવ છે મારો.
અવાજ બો કપાય છે. હા આવે.
હલો હવે આવે છે મારો અવાજ. હલો.
હા-હા બોલો-બોલો.
હા તો તમારે શું માનવું છે આ ખેડૂતો નુ ખુબ જ નુકસાન થયેરુ છે. આ ખેડૂતોનું ખુબ જ નુકસાન થાય છે એમાં તમારું શું માનવું છે?
ખેડૂતોનું નુકસાન થાય છે એટલે કે આપડી રોટી . .
તમારો અવાજ બઉ કાપી રહ્યો છે.
. એક .
હલો. તમારો અવાજ બઉ અવાજ વધારે કપાઈ રહ્યો છે. હાલો. હલો.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
હલો.
હલો.